હલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો?
જય શ્રીકૃષ્ણ એકદમ મજ જા મા છે તમે કેમ છો?
આ માટે એકદમ બધામાં જ છે પરંતુ આજકાલ હું હવે મતલબમાં કોલેજની જે રજાઓ પડી તો મતલબમાં રજાઓમાં અમે હમણાં જે મૂવી આવી રહી છે તો તે મૂવી જોવા જવાની વાતચીત કરી રહ્યા છીએ. તો તે બાબત તમને ફોન કર્યો કે આપણે પહેલા કેવી મૂવી જોવા જ ટ ટ મતલબમાં જ્યારે આપણે સ્કૂલમાંથી આપણે મતલબમાં પેલે બારમું પાસ કરેલું અને ત્યારે આપણે મુવી જોવા ગયેલા તે કેટલીક મજા આવેલી હતી. તો તે બાબતમાં એટલે હમણાં પણ આપણે કોલેજ આપણે પાસ કર્યું છે તો હમણાં પણ મુવી જોવા જઈએ એવું મારે કેવું છે તો તમારે શું કેવું છે મુવી જોવા જવું. જોઈએ કે ના જવું જોઈએ?
હા વરી આપડે પેલા તો તમે જાણો છો કે આપણે સ્કૂલ માં પણ કેટલી મજા કરતા હતા અને જ્યારે બધા આપણે સ્કૂલમાંથી તમે જાણો છો કે સ્કૂલ માંથી બાપાને લઈ ગયા મૂવી જેવા એટલે કોઈ મોટીિવેશનલ જે મૂવી હતી કઈ હતી તે ખબર નથી પણ તે થિયેટરમાં જવાનીઈ મજા અલગ જ છે અને હમણા તો તમે જાણો છો કે ઘણા બધા પ્રકારની મૂવી પડી રહી છે થિયેટરમાં અને સારી પણ છે ખુબ એટલે કે તમે બોલીવૂડ ની આપડી મૂવી તો એટલે કે મોટિવેશનલ વાળી મવી ખુબ વધારે હોય છે જેથી કરીને આપણે એ મૂવી જોઈ આપણા જ મગજમાં આપણા અંડર પણ એ મોટિવેશનલ એવું થાય છે ને આપણે એવું સારું કામ કરી અને એના કારણે આપણને કામ કરવાવામાં જુસ્સો પણ વધે છે અને આપણે કઈ ભવિષ્યમાં ખુબ સારું આપણું કરયર બની શકીએ એટલે કે મોટિવેશનલ મુવી જોવી ખુબ જરૂરી છે અને બીજું તો અમને તો વેકેશન પડી રહ્યું છે અને મૂવી જોવાનો મને તો ખુબ શોખ જ છે જેમ કે મૂવી માટે બોલીવૂડ માટે તમે જાણો છો જો કે એક જ મુવી ગમે છે એમ એસ ધોની તેજ મને ખુબ ગમે છે અને બીજું તો હોલવુડમાં તો એ બધી સીરીઝ ઘણી બધી આવે છે તે પણ જોવાની મને ખુબ ગમે છે તો તમને આ બધી મુવી ગમે છે એટલે કેમ કે સીરીઝ હોય બહારની હોલીવૂડની તમે જોવ છો.
હા ભાઈ હમને જે મતલબ સ્પાઈડરમેન મવી આવી રહી છે તો એ મુૂવી જોવાની હું વાત કરી રહ્યો છું કારણ કે સ્પાઈડરમેન મુવી મને ખુબ જ વધારે એ ગમે છે અને જે માર્વેલસ ની મુવી હોય છે તો એ બધી મુવી પણ મને ખુબ જ વધારે ગમે છે અને માર્વેલની બધી મુૂવી હું જોઈ કાઢેલી છે જેથી કરીને માર્વેલની મૂવી મને ખૂબ જ વધારે એવી ગમતી હોય છે એટલે મતલબમાં માર્વેલની મૂવી મેં બધી જ મૂવી જોવા જાઉં છું અને ઘરે પણ કેટલીક બધી મુૂવીઓ જોઈ છે જેમકે હું એન્ડ ગેમની વાત કરું માર્વેલની એક મૂવી છે તો તે એન્ડ ગેમ મુૂવીઓ અમે જયારે થેટર માં જોવા ત્યારે ખુબ એ વધારે મજા આવેલી હતી અને બધા મિત્રો સાથે જોવા ગયેલા હતા અને તેની લાસ્ટ મુવી હતી મતલબ માર્વેલની અને તેમાં મતલ નોસ નામનો એક વિલન બતાવવામાં આવ્યો હતો તે એટલો બધો પાવરફુલ હોય છે કે મતલબ તેમાં જેટલા પણ હીરો હોય છે બધા મળરીને પણ તેને મારી ન શકતા હોય પરંતુ લાસ્ટમાં આયરન મેન કરીને જે એક હીરો છે તો તે હીરો મતલબ એક ચપટી વગાડીને તેને મારી નાખે છે અને પોતે પણ મરી જતો હોય છે તો એ મૂવીમાં એવું બતાવવામાં આવ્યું છે કે બુરાઈ પર અચ્છાઈની જીત એવી રીતના પ્રેઝ કરવામાં આવ્યું છે કે ખુબ જ વધારે એવું ગમે છે અને માર્વેલ્સની મવી ખુબ જ એવી વધારે બજેટની હોય છે જેમ કે કેટલા બધા પાંચસો કરોડ એવું તો વાત જ નહી મતલબ એક બે હજાર કરોડ લગાવીને મવી બનાવવામાં આવે છે અને કમાટી પણ ખૂબ જ વધારે હોય છે વીસ હજાર કરોડ ને એ બધી મૂવી કમાતી હોય છે તો જેથી કરીને મૂવીનું એક્સપિરિયન્સ પણ ખૂબ જ વધારે એવું સારું હોય છે કારણ કે તેમાં જે વીએફએક્સ યુઝ કરવામાં આવે છે તે વીએફએક્સ પણ ખૂબ જ વધારે એવા સારા યુઝ કરવામાં આવે છે અને એકદમ રિયલિસ્ટિક લાગે છે પરંતુ તે રિયલિસ્ટિક ખોટા નથી જેથી કરીને તેમાં ખુબ જ વધારે એવો પૈસાનો યુઝ કરવામાં આવે છે જેથી મૂવી જોવામાં પણ ખૂબ જ વધારે મજા આવે છે અને એક્સપિરિયન્સ પણ ખૂબ જ એવો સારો રહે છે.
હા એ તો એજ છે કારણ કે આપણે મારવાલ ની મુૂવી માટે તમે જાણો છો કે એનિમેશનમાં એટલા સારા હોય છે અને આપણને રિયલ રિયલ જ લાગે છે તમે જાણો છો બોલીિવુડમાં આવું બધ એનિમેશનનોો ઉપયોગ કરે તો તમે જાણો એટલું બધું કાર્ટૂન જેવું લાગે છે જેથી કરીને આપણા બોલીિવુડ લોકો એટલું બધું એનિમેન આવડ જ નથી કારણ કે કેવું પ્રકારનું એનિમેશન રાખવું જોઈએ અને કું ના રાખવું જોઈએ અને બહારની મુૂવી જોયએ આપણા માટે ખુબ સારું છે કાર એટલું બધું ક્લયરટી પણ સારી હોય છે અને યોગ્ય રીતે બતાવેલું હોય છે ત બોલીિવુડમાં તમે જાણો છો તો ક્લિરટી પણ સારી હોય છે પરંતુ એ લોકો એનિમેશન કરેલ હોય એટલે કાર્ટૂન જેવું લાગે છે અને આપણને જોવાનું પણ કંટરો આવે છે પરંતુ હવે શું કરીએ એટલે મેં તો વધારે પડતું બહારની મૂવી જોઉં છું જેમ કે સિરીઝમાં તો તમે જાણો છો કે મની હેસ મૂવી જોવાની કેટલી મજા આવે છે કેવી રીતે લોકો ચોરી કરે છે શું એ લોકો પ્લાન કરે છે કેવી રીતે એ લોકો આટલી મોટી ચોરીનો એ લોકો ઉપયોગ કરે છે અને એટલું બધું તેમાં બતાવેલું છે એટ લોકો બધું બધાને ગૂચવે છે બોલવાવા બધું એટલું બધું એ લોકો સરળતાથી કરી શકે છે અને એ લોકોને એટલું બધું દર પણ નથી લાગતું એ લોકો આવ ચોરી કરવા એટલે કે એમ કરે છે અને એ મને તો મૂવી જોવાની મજા અલગ જ છે અને બીજું તો કાર્ટૂન માટે મને જોવાનું એવું તો મને ડોરેમન છે છોટ ભીમ છે ટોમ એન્જરી મને જોવાની ખૂબ ગમે છે કારણ કે હું ખાતા ખાતા એ એનિમેશન કાર્ટૂનો છે હું ખુબ જોઉં છું અને મારા ઘરના લોકોને પણ ખુબ ગમે જેમ કે નાના નાના પરથી હું જોતોો આવી રહ્યો છું અને નાના નાના થી જે લોકો પણ જોતા આવી રહ્યા છે જેથી કરીને હું જોમ તો હમ મને એટલે વર્તા નથી અને હમને પણ હું તો તમે જાણો છો કે હમ તો તમે આપણે આધુનિક યુગમાં બધા હમ જે આપણા આપણા જનરેશન ના લોકો છે તે તો તમે જાણો કે સિરિયલમાં તો ડાર્ક મતાની સિરિયલ ખુબ વધારે જોય છે અને ટીઆરપી પણ એ ખૂબ વધારે હોય છે અને આપને જમતા જમતા જોવાની મજા અલગ જ છે અને હું પણ જમતામતા સીરિયલ ખુબ વધારે જોઉં છું અને મારા ઘરના લોકોને પણ એ સિરિયલ ખુબ ગમે છે શું તમે જોઉ છો એ સીરીઅલ?
હા ભાઈ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં જે સીરીયલ છે એ સિરિયલ હું નાનપણથી જ વધારે જોઉં ભલે, નાનપણથી મારી ફેવરેટ સીરિયલ પણ રહેલી છે કારણ કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ જયારે અમે જમતા હોઈએ તો ત્યારે આ ફૂલ ફેમિલી સાથે મળીને અમે ટીવીમાં જોતા હતા અને ખૂબ જ વધારે મજા પણ આવતી હતી. કારણ કે તે સિરિયલ એક અ ફેમિલી ફ્રેન્ડલી મુવી શે. આ ફેમિલી ફ્રેન્ડલી સિરિયલ છે અને તે મુવી એમ તે સિરિયલમાં મતલબમાં ખૂબ જ સારી રીતે મતલબમાં બટવામાં આવે શે અને એકદમ હસાવવામાં આવે શે. જેથી કરીને જોવાની ખૂબ જ વધારે મજા આવે છે અને તે સિરિયલ ખુબ જ વધારે એવી લાંબી શે. જે મતલબ અમે નાનો હટો ત્યારથી ચાલીને હમણાં સુધી ચાલ્યા જ કરતી શે. મતલબ એટલી બધી લાંબી ચાલી શે કે સિરિયલ અને ટેની સાથે આપણે કનક્ટ થઈ જઈએ શીએ કારણ કે એટલું બધું લાંબુ ગાળાથી આપણે જોઈએ તો અને જોવાની પણ ખુબ જ વધારે મજા આવે શે અને પહેલા જે તે સ્ક્રપ્ટ હમણાં એપિસોડમાં હોતી નથી પરંતુ જે પહેલાના એપિસોડ જોવામાં મજા આવે છે ને, એ ખુબ જ વધારે મજા આવે છે મેં જયારે પણ ખાવા બેસુ છું તો ત્યારે મતલબ જે પહેલાના એપિસોડ હોય છે એ બધા પહેલાના એપિસોડ હું ચલાવીને જોઉં છું અને, ખુબ જ વધારે મ જેઠાલાલ ન કેરેક્ટર છે એ મારો ફેવરેટ કેરેક્ટર છે કારણ, કે જેઠાલાલ જે કોમેડી કરે છે એવી કોમેડી કોઈથી થતી નથી અને ખૂબ જ સારી રીતના કોમેડી કરતો હોય છે, જેથી કરીને જેઠાલાલ મને ખૂબ જ વધારે ગમે છે, અને મૂવીની હું વાત કરું તો મવીમાં મને પણ એમએસ ખુબ જ વધારે ગમતી છે અ, ને એમસ ધોની મવી મને એટલે ગમે છે કારણ કે એમ એસ ધોની એ માર ફેવરેટ પ્લેયર છે, અને એમ એસ ધોની મવીમાં મતલબ જે રિયાલિટી બતાવવામાં આવી છે, એ મતલબ ખુબ જ વધારે મને ગમે છે કારણ કેસ એમ એસ ધોની મૂવી માં જે બતાવામા આવે છે. એ મને ખુબ જ વધારે ગમે છે.
હા કારણ કે એમસ ધોની તમે જાણો જ છો કે શું એ લોકોની ક્રિકેટ હિસ્ટ્રી છે તે આપણને બધીજ બતાવેલી છે જેના કારણે આપણે આવી મુવી જોએ તો મોટીવેશ કારણ કે એ ક્રિકેટ પ્રેમી હતા. અને પેલા તો એ લોકો વિકેટ એટલે ગોલ કે પલા જેથી કરીને એ લોકો એ ફૂટબોલમાં વધારે ધ્યાન આપતા હતા અને પણ એ લોકોના જે ક્લાસમાં એ પીતી હતી તયારે એ લોકો ધ્યાન આપ્યું કે આ ક્રિકેટમાં જો રમશે વિકેટ કિપર તો ખુબ સારું નામ કમાશે અને ખુબ આખા વિશ્વ જગતમાં એમનું નામ રહેશે અને એ લોકોએ શું કરેલું ને શું હિસ્ટ્રી કરેલી આખું બધું એવી મુવી મા બતાવ મને પણ એ કેરેક્ટર ખુબ ગમે છે ને એમસ ધોની એમસ ધોની મને પણ ખબ ક્રિકેટરે ખુબ મને ગમે છે નાને થીજ અને શું કરેલું ને શું આપણા દેશ માટે પણ કેટલા બધા વર્લ્ડ કપ પણ જીતેલા અને ખૂબ આપણા ઘણી બધી ટ્રોફી આપણને જે દેશ માટે આપેલી હતી અને આપણે આવી બધી મુવી જોઈએ તો આપણા માટે પણ એમ અંદર જુ જુસ્સો વધે છે આપણે પણ કોઈ દેશ માટે કાર્ય કરીએ અને આવી મુવી જોવા જોઈએ અને આપણે જેમકે મુવીમાં તો બીજું તો એવી બીજી પણ એવી સુપર થર્ટીન મુવી છે તેમાં પણ તમે જાણો છો એજ્યુશન એજ્યુકેશન ના પ્રમાણે હોય છે એટલે કે તેમાં પણ જે કિરદાર કરેલો તેમાં પણ તમે જાણો છો કે એમના ના નથી એટલે ગરીબ હતા પરંતુ એમને મગજ માં એટલું જ્ઞાન હતું અને તે બીજાને પણ શીખવડ્યું અને એમના જે ક્લાસ સ્ટુડન્ટ હતા એ લોકો ખુબ આગળ જને નામ કમે્યું અને એ લોકો પણ એટલે ગરીબ હતા પરંતુ એ લોકો ફ્રીમાં ભણાવતા હતા એટલે કે આવું પણ હોય છે. એટલે કે ગરીબ લોકોને એટલુ બધી ઈજ્જત નથી મળતી જેટલી આવા અમીર લોકોને મળે છે એટલે હમણાં તો તમે જાણો છો કે અમીર લોકો તો બધા પૈસા આપીને પણ આવી ઘણી બધી સારી એવી નોકરી મેળવી શકે છે પરંતુ ગરીબ લોકો આટલી મહેનત કરીને પણ એ લોકોને સરકારી નોકરી મળ મળવાના ફાફા છે જેથી કરીને આપણે આવું ના જોવું એટલે કે કોઈ પણ આવે સરકારી જે કમાય એટલે સરકારી જેવી નોકરી મળે તો આપણને યોગ્ય આવી એકઝામ લેવી જોઈએ ને યોગ્ય રીતે બધાને પાસ કરવા જોઈએ અને આવું પૈસા આપીને કોઈને એડમિશન આપવું જોઈએ નહી જેથી કરીને આપણે ખુબ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે બરાબરને એ તો
હા વાત તો મારી એકદમ સાચી છે અને આ બાબત ઉપર બધાએ પગલા લેવા જોઈએ કારણ કે આ વસ્તુ ખુબ જ ખરાબ ગણાય છે પરંતુ મેં તમને એ વાત પૂછવાનો હતો કે મતલબમાં જયારે આપણે નાના હતા તો ત્યારે આપણે કાર્ટૂન જે જોતા હતા તે તે કાર્ટૂન તમને હમણે પણ જોવ છો કારણ કે હમણાં પણ હું જયારે પણ જમવાને હ બેસ છું અને જયારે પણ મારા ફોનમાં રીલ્સ નેવી આવે છે તો તે મતલબ માટે કાર્ટૂન જોઈને મતલબ મને ખુબ જ વધારે એવું યાદ આવી જતું હોય છે કે જયારે હું અ નાનો હતો પાંચમા ધોરણમાં ભણતો હતો. તો ત્યારે મતલબમાં સ્કૂલથી સુટીને આવીને પછી મેં તે કાર્ટૂન જોતો હતો અને તે બધા દિવસો યાદ આવી જાય છે તો જે જે જ્યારે મારા ફીડ પર જે તે બધી રીલ આવે તો તે બધા દિવસો મે યાદ કરું છું અને ખૂબ જ વધારે એવું સારું લાગે છે તો આ વસ્તુ ખાલી મારી સાથે જ થાય છે કે શું તમારી સાથે પણ એવો બનાવ બને છે.
હા એટલે એવું તો નથી પરંતુ આપડે જેટ એટલું એટલે કે આવી મુવી જોઈએ ને આપણા માટે સારું છે ને એટલે કે, નાના બાળકોને પણ આપડે, એટલે કે હમણા થી જ કાર્ટૂન છે એલોકો તો જોયજ છે ને પરંતુ તમે જાણો છો, નાના બાળકો પણ હમણાં તો ફોન આપી દે છે, મા બાપ પણ એને એ લોકો કહેતા નથી કે પછી એ લોકો છોકરો છે, તે ફોન વગેરે ખાટો પણ નથી. એને જમતા કામ પણ નથી કરતા, અને ફોનમાં બેસી રહી છે અને ફોનમાં જ યુઝ કર્યા કરે છે. જેથી કરી આપડે નાના બાળકોને જે જેટલો ઓછો ફોન આપે તે એ લોકો મતે સારું જ છે, કારણકે હમણાં ના ના બાળકો તો તમે જાણોજ ફોન વગેરે બેહેતર નથી, જમતા પણ નથી અને ફોન ના આપે તો રડવાનું ચાલુ કરી દે છે, જેથી કરીને આપડે ફોન આપે આપવા ખૂબ ઓછો જોઈએ અને આપડે તો કઈ નહી મૂવી જોવી જોઈએ અને આપણે મોટિવેશનલ વાળી મૂવી, પછી અન્ય ઘણી બધા પ્રકારની એવી આવે છે મૂવી. તે આપડે જોયે તો આપડા માટે પણ સારું છે અને, અને બીજું પણ ઘણી બધી ગમેતે મુવી પણ આવે છે, તે આપણે જોવું ટાળવું જોઈએ, ને ઘણા બધા પ્રકારના જે પણ તમે જાણો છો કે હોલીવુડ માં ઘણા બધા પ્રકારની જે પણ આવી જે માર્વલ છે, પછી ઘણા બધા પ્રકાર સ્ટુડિયો છે, તે પણ સરખી રીતે એ લોકો યોગ્ય રીતે મુવી બનાવે છે, ને સારી રીતે આપણને બતાવે પણ છે. સારું, મળીએ આપડે, હવે કોઈ વાર પાછા. મારી
હા, ભાઈ ચાલો મળીશું, હવે આપડે મૂવી જોવા જઈશું. ત્યારે મેં તમને ફોન કરીશ.
હા, સારું.